ડો
વા અવાજ આવે છે?
હં આવાજ અવે છે.
હા કેમ છો?
હું એકદમ મજામાં તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં તો આજે છે ને આપડે આમ ચર્ચા કરવા માટે મેં ફોન કર્યો કે કઈ ખુબમ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું, કે આમ મને વિચાર આવ્યું કે આપણે સાઉથ ઇન્ડિયાની મુસાફરી અને ત્યાં ભોજન નું વિચારીએે તો શું કેવું છે તમારું?
સાઉથ ઇન્ડિયન ખાવાની તો અલગ જ વાત છે, એ આપણે ઉપર મન તો એ જ સૌથી વધારે ભાવતું હોય અહીંયા રહી નહીં.
સાચે આપડે કશ બી દેશના કોનામાં કે આઉટ ઓફ ઈન્ડિયા જયે તો પણ સાઉથ ઇન્ડિયન ફૂડ આમ એટલું ઈઝી ટુ આમ ગો છે ને કેમ બની બી જાય અને ટેસ્ટી પણ એટલું બધું હોય ને અને હેલ્થ માટે બી સારું કેમ એવું નથી કે ફાસ્ટ ફૂડ હોય કે મ હેલ્થ માટે ફમેન્ટડ ફૂડ સારા
હા આપણે ત્યાંના જે મસાલા ઢોસા હોય બેને ઢોસા હોય ને એની જોડે જે ફિ ફિલ્ટર કોફી આપતા હોય ને એ તો ખાવામાં મજા જ આવી જાય
સાચે અને આમ પેલું આમ સાઉથ ઇન્ડિયા હોય ને તો આપણને એક જ વસ્તુ ઇમેજિન થાય ઢોસા ને ઇડલી કે પછી પેલું મેંદુ વડા આ બધું જ યાદ આવે પણ આમ આમ જોવા જઈએ તો એમની ઓ ઓથેન્ટિક ડિશિસ બી બહુ બધી હશે બીજી
હ ખાસ બધી જગ્યા હોય છે એમની જે કરીઝ હોય છે એમની જે બધું હોય છે એ ખાલી ખાસા લોકો પરંતુ અહીંયા સી ફૂડ પણ બહુ ખાતા હોતા હોય છે જે આપણા બાજુ એટલું ફેલાયું નથી
હા એ તો છે અને રસમ રાઈસ પણ ત્યાંનું તો બોહ ફેમસ છે ને બધા એ પણ ખાવા જાય છે ને રસમ રાઈસ છે અને એ લોકો તો કેડના પાન પર ખાય મેં એવું સાંભળ્યું છે
હા એટલે ત્યાં જે લોકલ જે ટ્રેડિશન હોય એ ખાતા હોય પણ એવું બધા જ લોકો ના એના પાન પર ખાતા હોય
હા એ તો છે જ આ તો ખાલી વાત છે અને ત્યાંનું ક્લોથિંગ પણ એટલું જ જુદું હોય એમ મતલબ આપણે જોવા જઈએ ને તો બીજા બધા કરતા
હા આપણે હૈદરાબાદની વાત કરીએ તો અહીંયા હૈદરાબાદ જે બિરિયાની હોય છે એ તો બહુ ખાસ ફેમસ જ છે
હા એ તો બહુ ફેમસ છે તંની હૈદરાબાદી બિરિયાની તો કેટલી ફેમસ અને આપણે બેંગ્લોર બાજુ જઈએ તો તમે કીધું એમ બેને ઢોસા ને ઘી પોડી ઇડલી બી કેટલું ફેમસ છે
હ તેનો જે મૈસુર પાક છે એ પણ બહુ ફેમસ હોતો હોય છે
હા મૈસુર પાક તો ભૂલાય જ નહી આપડે બધી વાત કરીએ તો તો અને આમ જોવા જઈએ તો એ લોકા બધું કેળા ને વધારયુ ઉપયોગમાં લાવે ને એનું બી ખાવા બનાવતા હોય છે અને આવું તમે કીધું એવું જુદી જુદી જાતના ઢોસા છે ઈડલી છે ઉપમા છે ઉત્તપા છે કેટલું બધું વસ્તુ આમ એની બનાવની રીત પણ કેટલી જુદી હોય તમે આમ જુઓ તો બધા જે અ ચોખા છે અ એનું લોટ બનાવીને આપણે એને ફર્મેન્ટ કરીને બનાવીએ ને હેલ્ધી પણ કેટલું હોય છે
હ અને આપણે ખાવા જોડે જોડે વાત કરીએ તો ત્યાં જે ફરવાની જગ્યા છે એ બી એટલી જ મસ્ત હોતી હોય છે
હા ફરવા માટે તો બહુ જ સરસ છે ને તમે ઉર્ગ સાંભળ્યું છે ત્યાં આગળ સાઉથ ઇન્ડિયાન જે બહુ સરસ છે
સેની વાત કરો છો તમે
ઉર્ગ
હા મેં સાંભળ્યું છે ને ત્યાં જે ત્યાંનું કોફી પ્લાન્ટેશન છે એ તો બહુ હ ફેમસ છે આખા આપણા ભારતમાં
હા એટલે માટે તે ફેમસ છે અને જગ્યા પણ એટલી આમ પોતામાં એટલી સુંદર છે ને કે આપડેને આમ બતાવી ના શકીએ એમ એવું કેયે ને તોય ચાલે
હા બો છે આમ મસ્ત આમ ગ્રીનરી ને મસ્ત આમ પહાડો જશે જેમ પર્વત જેવું હતું હોય ને ત્યાં વચ્ચેથી આપણે જતા હોયએ એ બવ સારું લાગે
હા એ તો છે અને ત્યાં કેરેલા પણ બહુ સુંદર છે આમ બધું ત્યાં ફરવા જેવું તે એટલું બધું છે. અને આમ તમને ખબર છે કે ત્યાં ત્યાં કોઈ દિવસ ગયા છે એરિયામાં બધે
ના હું કેરેલા બાજુ કે સાઉથમાં બોવ નય ગયો પણ કેરેલામાં જે મુનાર છે
ત્યાં મને જવાની બહુ ઈચ્છા છે.
અને આપડે આમ જોવા જઈએ ને તો મન તો સાઉથ ઈન્ડિયા ફરવાની બહુ જ ઈચ્છા છે ને ત્યાં ટેમ્પલનું કન્સ્ટ્રક્શન ને બધું પણ બોવ જોવા જેવું છે કેમ હિસ્ટોરિક પ્લેસીસને બધું જોવા જાય ને તો ત્યાં તો કેટલા મોટા ને એવા સેવન સ્ટોરી સ્ટેમ્પ પલ્સ હોય છે ના જેમ બધા હોય છે એટલે એ બધું બહુ જોવા જેવું છે.
હા એમના જે ટેમ્પલનું જે આર્કિટેક્ચર હોય જે બનાવવાની રીત હોય એકદમ આમ મજા જ આવી જાય કે આવું આપણને બીજે કંઈ જોવા મળતી નથી એવું
હ આમ એવું જોઈએ ને તો એમું લાગે કે એન્શિયન્ટ વસ્તુ છે ને એના જોડે કનેક્ટ કરે છે. એટલે આમ બહુ જુદું લાગે અને આપડે આમ જોવા જઈએ તો ત્યાં મંદિર પણ છે જ ને બહુ બધા
હા આપણે જે તિરુપતિ બાલાજી છે તો આપણે એમાં ભૂલાય નહીં.
હા એ તો છે જ હ એ મંદિર આપડે સાઉથ ની વાત કરીએ તો એ મંદિરને સેજે ના ભૂલાય અને ત્યાં બીજા મંદિર બી ઘણા આવેલા છે જે જોવા જેવા છે મંદિર નહી તો આપણે ત્યાંના સ્પોટ્સ જે છે બધા અ જે બધા સ્પોટ્સ છે જે એમ નેમ અ જે સિનેરીયોસ માટે એ પણ બવ સુંદર છે.
હા ત્યાં આપણે જે કલ્પેશ્વર ટેમ્પલ છે જે બીજા બધા છે એ બધું ખાસ એમ તો મંદિરો તો જોવા માટે તો ઘણા બધા છે સારા છે.
હા એ તો છે જ હ તમારી વાત એકદમ સાચી છે. અને અ બીજી કોઈ જગ્યા ખરી ત્યા તમને ખબર આપડે જવા જેવી
હા બીજી તો એવી ઘણી બધી છે આપણે તમિલનાડુમાં આપણે ઊટી છે. ત્યાં બી એક જવા જેવી જગ્યા છે.
હા હા ઊટી પણ બહુ જ સુંદર જગ્યા છે એકદમ આમ નાની જગ્યા છે પણ આમ બહુ સુંદર જગ્યા છે કે એકદમ આમ શાંત જગ્યા હોય ને એવું અને ત્યાંનું લિટરસી રેટ પણ વધારે એટલે આમ ચોખ્ખાઈ પણ બધું વધારે આમ જોવા જઈએ ને તે બાજુ એરિયામાં
હમ્મ ઊટીમાં તો જે આપડે બોટનિકલ ગાર્ડન હોય છે ને એ બધા ખુબ સારા હોતા હોય છે.
અને એમાં આપણે ઊટી જઈએ તો ત્યાં એક ખાસ ટોય ટ્રેન ચાલતી હોય છે. તો એના પર આપણે બેસીને જઈ શકીએ છીએ એ બી એક ખૂબ સારો આનંદ મેળ શકાય એવો છે.
હ અ એ તો છે જ તમારી વાત બિલકુલ સાચી છે અને આમ બીજું ખાવાનું ને ફરવાનું કઈ ને તો એક એક્સપિરિયન્સ તમને હું રજૂ કરું તમે કો તો
બોલો
હા મેં સાંભળ્યું તું કે મારા એક દોસ્ત તો છે ને એ ટ્રેનમાં કે અહ સાઉથ ઇન્ડિયા ગયા તા તો ગુજરાત થી સાઉથ ઇન્ડિયા તો એટલું દૂર પણ એમને એટલી મજા કરી છે એ ટ્રેનમાં. કે બે ટાઈમ ખાવા આવે, નાસ્તો આવે, અને ફ્રેન્ડસ ગયા તા તો-તો એટલી મજા આઈ ગઈ તી.
ક્યાં ગયા તા એ એક્ઝેક્ટ?
હા એ જ બાજુ કેરેલા છે, બેંગ્લોર છે, એ આખું સાઉથ ઇન્ડિયા ગયા હતા આમ જોવા.
એવું છે. ચેન્નાઈમાં બીચ બી સારા હોય તો, જે પેલા મરીના બીચ છે ત્યાં બી આપણેે જવાતું હોય છે. ત્યાં બી બીચે આમ મજા આવે જવાનું.
હા હો એ તો છે. ત્યાંના બીચિસ પણ અને ચોખ્ખાાઈ બહુ હોય. તમે આમ જુઓ ને તે બધી બાજુ. અને આમ નરિયેલ નું પાણી તો ત્યાં એટલું સરસ મળેન. ત્યાં છે ને અહ જે કોકોનટ હોય ને એનું બધું વપરાશ વધારે મતલબ કે બધી વસ્તુ માં એનો યુસેજ વધારે હોય છે. એટલે આ તમે ખાવા પીવા જાવો ત્યાં ફરવા જાવ તો નારીયેલ પાણી પીયું ને એ બધું બહુ મજા આવે ત્યાં.
હમ્મ. કેરેલામાં આપડે અમુક વખત જવું હોય ને તો ત્યાં આપણે કેરેલામાં એક જગ્યાએ ખાસ પેલું બેકવોટર્સ કહીએ ને એ-એ હોતું હોય છે ને આપણે તહીંયા બીજું આપણે બોટ સફારીસ હોય એ કરી શકીએ. કે આપણે જે પેલું હાઉસબોટ સમય જોયું હોય તમે ફોનમાં કોઈ દિવસ, તો આપણને એ, હેલો.
હા તો જે હાઉસ બોટ્સ હોતી હોય છે, એમાં પણ આપણે રહી શકતા હોઈએ છે.
હા. એ પણ મે અહ મે બહુ સાંભળ્યું નથી એના વિશે પણ એવું હોય છે એવું મને ખબર છે ત્યાં એ બધી બાજુ. અને બહુ સરસ હોય છે આમ જોવા જઈએ ને તો. અને આમ તમને શું લાગે કે ત્યાંની યુનિક વસ્તુ શું હોય શકે છે?
ત્યાંનું રહેવાનું, કરવાનું જે એમને અલગ જ પોશાક હોતી હોય છે. અને જે આપણે બાકી બધું હોય એ યુનિક હોતું હોય છે એમનું.
હા એ તો છે. અને ત્યાંની તો સારીઝ પણ બહુ ફેમસ છે ને, કાન્જીવરમ સારીઝ ને બધું.
હા અમ્મ. મેં બહુ સાંભળ્યું છે એનું.
હા. અને ત્યાં તો જે છોકરા હોય એ બધા ધોતીને બધું બી પ્રેફર કરે છે. મતલબ કે હવે ની પહેરતા પણ અમુક-અમુક ટાઈમ બધા ધોતી ને ત્યાંનું એકદમ કલ્ચર આમ જુદું જ છે સાઉથ ઇન્ડિયાનું આમ.
હા. ત્યાં એ આપણેે હમ થમ્પી પણ છે, એ છે ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે ને એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ત્યાં જે-જે આપણે પેલાં ઈન્શન્ટ ટેમ્પલ્સ અને એનું જે પેલું આમ રહેલી વસ્તુ હે ને રૂઈન્સને બધું તો એ છે તો એ બી આમ જેમને એમાં શોખ હો તો હોય કે પહેલાંનામાં કે, જે કેવું હતું તું ને એના રૂઈન્સમાં ત્યાં પણ જઈ શકતું હોય છે, એ બહુ આમ ખુબ જોવા જેવી જગ્યા છે.
હા એ તો છે. હિસ્ટોરિકલ પ્લેસીસ માંથી એક છે. અને આમ આપણે જોવા જઈએ ને તો આમ એ સાઈટ આપણને બતાવે કે આપણું જૂનું ભારત કેવું હતું. ત્યારે શું હતું અને આમ બધું કાર્વિંગસ ને બધું જૂનું-જૂનું આપણને જોવા મળેન તો આપણને એવું થાય કે કેટલું સુંદર હશે એમ.
હા. ને આપડે એક જગ્યા બીજી છે કોડાઈ કેનેલ છે એ પન, મેં તો બહુ સાંભળ્યું છે એનું, કોઈ દિવસ ગયો નથી, પણ એ બધો લો ના મોડા થી સાંભળતો હોવ છો કે જોવા જેવી જગ્યા છ.
હા અમેં પણ બહુ સાંભળ્યું છે હો કોરાઈ કેનાલ નું તો. મને આમ એવું છે કે એક વાર તો મારે જિંદગી માં ત્યાં જવું જ છે, કારણ કે એની એટલી બધી તારીફ થાય કે બહુ સરસ જગ્યા છે, બહુ સરસ એટલે આમ જવાની ઈચ્છા તો છે જ.
હા. અને એમાં આપણે જોડે-જોડે જે રામેશ્વરમ છે ત્યાં જવાય આપણાથી પછી. કા તો બીજું તો વિશાખાપટ નમ એઈ છે જે આપણે આંધ્રપ્રદેશમાં છે, ત્યાં જવાતું હોય. ત્યાં બી ચ હોય છે ને બીજું બધું હોય છે તો આપણેે બધું જોઈ શકતા હોઈએ છ.
હા એ તો છે. જેને આમ સાઉથ ઈન્ડિયા ની વાત કરીએ ને તો ખાવાનું, મુસાફરી આ બધાની તો ચર્ચા પતે જ નહીં, કારણ કે સાઉથ ઇન્ડિયા છે જ એટલું સરસ મોટું. અને ત્યાંનું ખાવાનું પણ આમ એટલું યુનિક છે. પણ ચોક્કસ આપડે મન તમારે જો વાત કરવા માં બહુ આનંદ. આપણે ચોક્કસ થી ફરી વાત કરીશું
હા કરીશું.
હમ્મ.